બસ એકદમ મજામાં તમે કેમ છો
બસ ઉપર તમારી રામાં
હા એ તો એકદમ સાચી વાત તો એક સરસ મજાનો ટોપિક મળ્યો કે દક્ષિણ ભારતની મુસાફરી
અરે આ નથી માારત
તો આજે આપડે દક્ષિણ ભારતની મુસા મુસાફરી વિશે થોડીક વાત કરીએ
હા મને ખૂબ સુંદર જગ્યા છે
હા અને દક્ષિણ ભારત આ ભારતનું એક સુંદર ભાગો માંથી પણ એક છે
ત્યાં ઘણા જ્યા ત્યાં ઘણા રાજ્યો આવેલા છે
બિલકુલ ને દરેક રાજ્યની ભાષા એ અલગ અલગ હોય છે
દરેક જા જગ્યાની સંસ્કૃતિ પણ અલગ અલગ સલાલેકમ
હા બિલકુલ અને ત્યાં ઘણા પ્રાચીન મંદિરો પણ આવેલા હોય છે
હો આ મંદિરોની રચના ખુબ સુંદર હોય છે
બિલકુલ અને ઘણા લોકો લોકો આ મંદિરો જોવા પણ સ્પેશિયલ જાય છે
જઉું જોઈએ મંદિરમાં તો શાંતિ નો અનુભવ થતો હોય છે
બિલકુલ અને દક્ષિણ ભારતમાં ઘણી હરિયાલી પણ જોવાવા મળે છે
હરિયાળી તો સાચી વાત છે ત્યાં મોટો હ તો. પણ હોય છે.
બિલકુલ ન કેટ કેટલાક વિસ્તારમાં તો ઉઊંચા પહાડો પણ આવેલા છે.
હાલ જોવું તો સારું જ છે તેનાથી આંખોને શાંતિ મળે. અને પહાડો ઉપરથી સુંદર દ્રશ્ય જોવા મળે છે.
બિલકુલ નથી ત્યાં ઘણા ઝરણા પણ આવેલા હોય છે.
ઝરણા તો શું કું તમને વરસાદના સમયમાં ઝરણા વધુ અંદર મળની આવે.
એકદમ સાચી વાત ને દક્ષિણ ભારતની દરિયા કિનારે પણ બહુ જાણીતી છે.
હ જ્યાં સવારે અને સાંજે સુંદર દ દ્રશ્ય જોવા મળે છે
બિલગુલને ઘણા લોકો સમુદ્ર કિનારે બસ ફરવા જ જતા હોય છે.
સાચી વાત છે એમ કે સમુદ્ર કિનારે એટલ શાંત વાતાવરણ જે હોય છે.
હા બિલકુલ ના દક્ષિણ ભારતમાં ઘણા બગીચાઓ પણ તમને જોવા મળે છે.
હા બેબી તો.
બગીચા. હલો.
હલો હલો.
હા હા આયો અવાજ.
હા ન. હલો હલો.
હા હા નેટવર્ક પ્રોબ્લેમ થાય છે લાગે છે. હા બોલો.
પૂલ જ વારના.
એકદમ સચીવાત ને ત્યાંના. શહેરો પણ એકદમ વિકસિત હોય છે.
સચીવાત વાત સચીવાત વાત છે. બ સારો
બિલકુલ તમે થોડાક નજીક આવશો અવાજ
હેલો.
હા હવે કમ્પ્લીટ તો આપડે વાત કરીકે રેલવે પણ રેલવેની સેવા પણ સારી જોવા મળે છે.
હા બ બસ સેવા પણ ઘણા સ્થળો સુધી મળે છે.
એકદમ સાચીવાત ને મુસાફરી કરતા મુસાફરી આપણે કરતાં કરતાં ઘણી નવી જગ્યાઓ પણ જોવા મળી જાય છે.
સાચી વાત દરેક જગ્યાની અલગ ઓળખ હોય છે.
એકદમ અને કેટલાક સ્થળ એકદમ ઇતિહાસ માટે પણ જાણીતા હોય છે.
સાચી વાત છે કેટલાક સ્થળો પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતા છે.
હા અને દક્ષિણ ભારતમાં ઘણા સંગ્રહાલય પણ આવેલા હોય. પૈસા.
ત્યાં જૂના વસ્તુઓના સંરક્ષણ થાય છે.
હા અને કેટલાક સ્તરો પર મોટા બગીચા પણ જોવામાં મળે છે.
બરોબર છે. સાચી વાત છે. ત્યાં લોકો, ત્યાં લોકો ચાલવા અને આરામ કરવા આવે છે.
એકદમ સોહઆના સાચી વાતને દક્ષિણ ભારતનું હવામાન ઘણા ભાગોમાં એકદમ ગરમ હોય છે.
પહાડી વિસ્તારમાં ઠંડુ હવામાન હોય છે.
બિલકુલ ને ત્યાંના ઘણા નદીઓ પણ વચ્ચે આવેલી હોય છે.
હા નદી કિનારે ઘણી સુંદરતા જોવા મળે છે અને ખુબ સરસ દ્રશ્ય હોય છે.
બિલકુલ ના દક્ષિણ ભારતમાં વિવિધ પ્રકારના વૃક્ષો ઉગેલા હોય છે.
સાચી વાત નારિયલ ના વૃક્ષો ઘણા જોવા મળે છે.
બિલકુલ ને કેટલા નમ કેલાના બગીચા પણ ઘણા હોય છે.
સાચી વાત મસાલાની ખેતી પણ મોટી માત્રામાં થાય છે.
બિલકુલના મરી પછી ઈલાયચી અને લવિંગ પણ ઉગાવામાં આવે છે.
હા, આ મસાલા તો આપણા દેશોની, દેશોની પ્રખ્યાતા છે. તે દેશો દેશો સુધી મોકલવામાં આવે છે.
બિલકુલના. દક્ષિણ ભારતમાં ઘણા ઉત્સવો પણ ઉજવવામાં આવે છે.
હા, તે દરેક ઉત્સવની અલગ અલગ રીત ઉજવણી હોય છે અને ખૂબ આનંદ મળે છે.
બિલકુલના. લોકો પરંપરાગ્રત કપડાં પણ પહેરે છે.
એ તો જરૂરી જ છે. તેના રંગ અને રચના સુંદર હોય છે.
બિલકુલ, ત્યાં ત્યાં નૃત્ય કલા પણ એક પ્રસિદ્ધ
સાચી વાત, સંગીતની પરંપરા પણ ઘણી જૂની છે.
બિલકુલને ઘણા લોકો કલા શીખવા પણ જાય છે.
જરૂરી છે. બાળકો પણ વિવિધ કલામાં ભાગ લે છે.
બિલકુલ, ને દક્ષિણ ભારતમાં ઘણા પ્રાણી સંગ્રહાલય પણ જોવા મળે છે.
હા, જરૂરી છે. ત્યાં વિવિધ પ્રાણી જોવા મળશે.
ની સંખ્યામાં જોવા મ મળે છે.
સર લોકોને આકર્ષિત કરે છે.
બિલકુલ, અને મુસાફરી દોરાન ઘણી માહિતી તી પણ મળે છે.
હા, નવા સ્થળો સાથે વિશે જાણવા મળે છે.
બિલકુલ નઈ, ઇતિહાસ અને સંસ્કૃતિની પણ માહિતી મળે છે.
ભૂગોળ વિશે પણ ઘણું શીખવા મળે છે.
બિલકુલ, દક્ષિણ ભારતમાં ઘણા પ્રસિદ્ધ પુલ પણ આવેલા છે.
હા, કેટલા પુલ ઘણા લાંબા હોય છે.
હા, અને સમૃદ્ધિ વ્યાપાર પણ તેનો એક મોટો ફાલો હોય છે.
હા, મુસાફરીથી ઘણી નવી વસ્તુ જોવા મળે છે. શું કેઈ?
તો, તેમાં તમને જ્ઞાનનો પણ વધારો થાય છે.
હા, આવી મુસાફરી દેશની વિવિધતા સમજાવવામાં મદદ કરે છે.
બિલકુલના દક્ષિણ ભારતની મુસાફરી ખરેખર એકદમ રાસપ્રદ વિષય છે નહીં.
સાચી વાત છે. તેની વિશે હજુ વાત કરીએ.
બિલકુલ, બિલકુલ આપણેે
હજુ, આપણે ઘણી રાસપ્રદ માહિતી પણ બાકી છે. આમ જોવા જઈએ તો.
હા, આપણે જોવા જઈએ તો દક્ષિણ ભારતમાં ઘણા કુદરતી સ્થળો છે.
બિલકુલ. આ સ્થળો વર્ષ ભર લોકોને આકર્ષિત કરતા આવ્યા છે.
નાના તળાવો, મોટા તળાવો પણ આવેલા છે.
બિલકુલ, તળાવ પાસે એકદમ શાંત વાતાવરણ જોવામાં મળે છે.
હો, એતો ખરું જ છે સૂર્ય ઉગતા રહશ્ય મનમોહક બની જાય છે.
એકદમ સાચી વાત ન સાંજે આકાશના રંગો પણ એકદમ સુંદર દેખાય છે.
સાચી વાત આ દ્રશ્ય ઘણા લોકોને ગમે છે ને ખુબ સુંદર લાગે છે.
બિલકુલ ના દક્ષિણ ભારતમાં ઘણા નાના ગામડા પણ હોય છે.
ગામડામાં સરલ જીવન જોવા મળે છે શું કેવુ નહી તમારું.
એકદમ સાચી વાત શહેર કરતા તો બહુ જ સરળ.
બહુ જ સરળ હોય છે અને ખુબ મજા આવી જાય
બિલકુલ ત્યાં ખેતી પણ એક મોટો પ્રમાણ થાય છે.
ખેતી ખેડૂતો મહેનતથી પાક ઉગાડે છે.
બિલકુલ અનેને ચોખાની ખેતી પણ બહુ ઘણી જોવા મળે છે.
હા ચોખા તો તેને પ્રસ્યાત પ્રખ્યાત પણ શેરડી અને અન્ય પાક પણ ઉગાડવામાં આવે છે.
અને ઘણા વિસ્તારમાં તો ફલની પણ ખેતી થાય છે.
કેળા અને નારિયેલ ઘણા જોવા મળે છે.
બિલકુલ ત્યાંના બજાર પણ ખૂબ જ મોટા હોય છે.
સાચી વાત મોટા બજાર તો મોટું સામાન વધુ સારું સારું સામાન મળ અને ત્યાના લોકલ. એ પણ રોજગારી મળે.
એકદમ સાચી હતો આજે આપડા વાત કરી કે દક્ષિણ ભારત મુસાફરી તો કેવું લાગ્યું છે. તો આપણેે એક નવો ટોપિક સાથે જરૂર થી મળીશું.
જરૂર મુલાકાત લઈશું ચાલો
ચાલો.